હા, નમસ્કાર મિતુલ.
સ સારૂ સેન. હા, મજામાં સે, મિત્ર.
હા, એ પન મજામાં સું.
તેન્ને
હા, હા, ઘેરે તો સારા સે, તમારે.
હા, ચાર જ છે મિત્ર. હ. તો અભ્યાસ કેવી ચાલી રહ્યો સે મિત્ર.
અભ્યાસ ચાલતી સેસ તમારે?
હા, ચાલતો સે, પરંતુ આ અમારે અમારે જે કો કોલેજમાં આ વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને સોંપવામાં આવી સે, અને એમ એ અને અનેક એવા પ્રોજેક્ટ પન આપ્યા છે, જેમ કે જળ પાણી બચ પાણીને કેવી રીતે બચ અને અને એનો કેવી રીતે ઉપયોગ કરવો. એના વિશે ઘણી બધી અમને પ્રોજેક્ટ આપ્યા સે, તો એના વિશે થોડોક તમે અમને માહિતી આપજો ને જેથી કરીને અમે યોગ્ય રીતે એનો ઉપયોગ આમ ઉપયોગ કરીએ. પાણીનો
હા, જલ પાની બચાવને જળ સંરક્ષણમાં આપને જોવા જઈએ ને તો પાની બચાવથી ચોમાસામાં જોઈએ તે એ કેટલાક એવા વિસ્તારોમાં આજે પાનીની ઉનાળામાં ઘણી બધી તકલીફો પડે તેથી ચોમાસામાં મોટ ટા મોટા ડેમો બાંધેલા હોય તેથી સંગ્રહ કરીને આઅ દુષ્કાળના સમયે એનો ઉપયોગ કરે સે, કેટલાય એવા અમારા વિસ્તારોમાં બી એવો એનો ઉપયોગ કરવામાં સે, જેમ કે એમને એક પ્રોજેક્ટ તરીકે નામ આપવામાં આવે સે, હોસ્ટેલ યોજના જેથી આજે ઘના બધા પહ પહાડી વિસ્તારોમાં આનો ધનો બધો ઉપયોગ થાય સે, જેમ કે અનેક અનેક એમ મેન મેન સ્ટેશન જેવા બનાવેલા હોય ટાંકી બનાવેલી હોય, એનાથી પાની પહોંચાડવામાં આવે સે. તમારા વિસ્તારમાં એવું કઈ જોવા મળ્યું કે ના ભાઈ
હા, ભાઈ તમારી વાત સાચી છે, કે જે આપણી અસ્ટલ યોજના સે એનાથી અનેક અનેક અનેક ગામડાઓમાં એનો લાભ મળી રહ્યો છે, પરંતુ આપડે જે પોતાના ઘરમાં કેવી રીતે પાણીનો બચાવ કરવો એટલે એનો ઉપયોગ કરવો જોઈએ. એના વિશે થોડું હું તમને માહિતી આપું જ જણાવું શું કે આપણે જે ચોમાસામાં પાણી આવે પાણી પડે અને એ પાણી આપણે જે ઘરમાંથી પેલું એક આખું ભૂગર્ભ બનાવવાનું અને ચોમાસાનું પાણી આખું પેલું ભૂગર્ભમાં ભરવાનું અને એજ ભૂગર્ભનું પાણી આપડે ઉનાળામાં ગાય અથવા ભેંસ અથવા તો જે પણ આપણે ખેતી ખેતીમાં અથવા આપણે બગીચા હોય એ ફૂલછોડને આપી દેવાનું જેથી એટલું એટલું પાણી તો આપણને ગામમાં આવે. તમે પણ ભાઈ આવી ભૂગર્ભોને એવી બનાવેલી સે, કઈ ઘરે?
હા, અમારા વિસ્તારમાં ઘના ઘના બધા ઘરોમાં આવું જોવા મળ્યું સે, એટલે એ લોકોની પરિસ્થિતિ ના સારી હોવાથી એવી સરકારી યોજના બી આપી હોય સે, એટલે કેટલાક એવા સરપંચ વગેરેના ઘેરે આવું બધું મેં જોયું જેથી પાની ચોમાસામાં સંગ્રહ કરી મૂકે અને અન્ય ખેતી પશુને વગેરે અન્ય અ નાહવા ધોવાના માટે ત તમામ આવા જી ડેલી રૂટીનમાં ઘનુ બધું પાનીનો ઉપયોગ થઈ શક એ સે ને એમ જોવા જઈ ને તો આપલા વિસ્તારમાં પાનીને એનું વેલ્યુ કોઈ લોકો ચોમાસામાં ના જાનતા પરંતુ ઉનાળામાં એ લોકોને ખબર પડશે. તમારા વિસ્તારમાં એવી પાનીની તંગી પડતા તમે જોયું હશે ને.
હા, ભાઈ તમારી વાત તો સાચી સે, પરંતુ આજે આપણે જોઈએ તો જે ગામડા વિસ્તારના ગામડા વિસ્તાર છે, એમાં જે પણ સરપંચ હોય એ એ યોજના તો હોય ઘણી બધી યોજનાઓ હોય પરંતુ જે સરપંચ હોય એ એ યોજનાઓનો લાભ અન્ય વ્યક્તિઓ એટલે કે જે પન ગરીબ વર્ગના જે શ્રમી એટલે કે શ્રમિકો છે એ લોકોને આપતા નથી. અને એ જે યોજના હોય ને એ એના પૈસા એ લોકો સરપંચ લોકો ખાઈ જતા હોય સે, અને પોતાનું જ ઘર ને એવું જે તે બનાવતા હોય છે. આજે આપને જોઈએ તો દરેક ગામડામાં જે પન સરપંચ હોય એનું એનું પાકું મકાન હોય, એના ઘરે બે ત્રણ ગાડી હોય, ઘણી બધી ઘણી બધી એના ઘરે ફેસિલિટી હોય. અને પેલા જ પેલ પેલા જો આપણે પેલા જો આપણે એને સરપંચ બનાવીએ તો એના ઘરે આટલું પાકું ઘર હોતું નથી, કાચું હોય સે, પરંતુ સમય જતા એ પોતાનું ઘર, ગાડી, બંગલા બધું બનાવે બધું ભેગું કરે સે. એ બધું જ એ બધું જ એ કરે એનું એ બધી જ મિલકત એ લે આ અનેક યોજનાઓ માંથી જ લઇ જાય છે પૈસા. તો શું ભાઈ તમારા ગામડામાં પન આવું છે?
હા, ભાઈબંધ આપલે જોવા જઈએ ને તો ગામડાનો વિકાસ કરતા પેલા એ લોકો ન પોતાનો વિકાસ થાય સે. જેમ કે, એ લોકોનું ઘર ને અન્ય એમાં કાર વગેરેમાં એ લોકો પહેલા એ લોકોનો ખર્ચો કઢી લે સ અને ગામડાનો કોઈ વિકાસ થતો નથી. જળ એટલે કે પ્રત્યેક એક ફળિયામાં તો એક બોરવેલ વગેરેની સુવિધા આપા જોઈએ જેથી ઉનાળામાં એ લોકોને પીવામાં ને પશુને પીવામાં અન્યને તો સગવડ મળવી જોઈએ એટલુંક ત અ એ લોકોન સગવડ મળવી જોઈએ. તમારા ગામમાં એટલી બધી તો ગરીબી ન હશે ને? કે પીવાની બી તફલીક પડે.
હા, ભાઈ તમારી વાત તમે એ વાત સાચી સે કે એ સરપંચ સરપંચ લોકો પોતાનો જ વિકાસ કરે. એ વાત તદ્દન સાચી છે. અને આજે જોવા જોઈએ તો એટલી બધી એ યોજનાઓ આવે છે કે એનાથી પ્રત્યેક પ્રત્યેક ગામડા પ્રત્યેક ગામડામાં એનો યોગ્ય રીતે વિકાસ થાય એવી છે. પરંતુ એ લોકો પોત-ભી-પોતાનો જ વિકાસ કરે. જે બોરવેલ તમે કીધુંતું બોરવેલ આપવું જોઈએ. અમારા અમારા ગામડામાં પણ અમારા જે હમડે અમારે જે ગામડું સે એ એમાં પણ બોરવેલને એવું ઘણું બધું કુવાને એવું આવે છે. પરંતુ એનો લાભ બધા લોકોને મળતો નથી. જે પણ બોરવેલને એવું આવે એ પોતાના જમીનમાં જ એ લોકો કાઢતા હોય છે. જેથી કરીને એ લોકો પોતે પર્સનલી તે ઉપયોગ કરતા હોય છે અને અમારા અમારો જે વિસ્તાર છે એમાં પાણીની આટલી તંગી તો નથી પરંતુ જે ટેકરાવાળી વિસ્તાર છે, પહાડી વિસ્તાર જેવા એના ઘરો ઉજણ પર છે એ લોકોને થોડાક વધ ધારે એ લોકોને પાણીની તંગી હોય છે. જેથી કરીને એ લોકો ચોમાસા દરમિયાન ત યોગ્ય રીતે એ લોકો ચલાવતા હોય છે. પરંતુ ઉનાળમાં એ લોકોને ખેતી કરવા અને પીવાની પીવાની પણ તંગી હોય છે. આથી એ લો કોની ઉનાળ દરમિયાન કોઈ પણ પાક લેઈ-લઈ શકતા નથી. એ લોકો ચોમાસામાં ડાંગરની ખેતી કરે ત્યારબદ એ લોકોને બાર સિટીમાં જવું પડે. એટલે એટલે કે મજૂરી કરવી પડેએટલે એ લોકોને એટ બધી એટલી બધી એ લોકોને તફલીક થાય છે કે શું વાત કરો ભાઈ ખૂબ જ તફલીક થાય.
હા ભાઈબંધ તમારી વાત સાચી સે. એમ લોકોને ખેતીના માટે પણી ના મળવાથી એ લોકો બાર શહેરમાં જઈને મજૂરી કરે. તેથી સગવડ મળવી જોઈએ એ લોકોને ઉનાળામાં બી પાણી મળી શકે એવી ગવર્મેન્ટ એ લો લોકોને સુવિધા કરી શકે પણ એ લોકો ઇન્વેસ્ટ નથી કરતા એ લોકોની વિશ્વાસ ની એ પ્રોજેક્ટ સક્સેસ થશે કે નહીં. તેથી એમ જોવા જઈ ને તો સ્કૂલોમાં બી ઉનાળામાં કેટલાક એવા વિસ્તારોમાં જોઈએ તો સ્કૂલોમાં જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી ચાલે પસી એમ એક્ઝામ આવવાના ટાઈમે એ લોકોને પાણી પૂરું થાય ને કેટલાક વિદ્યાર્થી તો એના કારણો જોઈને જ અલધા તો ભનવાનું બી સોડી દે. તેથી સ્કૂલોમાંને એવી જગ્યા તો પાણીન સુવિ સગવડ કરવી જોઈએ. હું જણાવ ને તો મારી સ્કૂલમાં જ લગભગ ત અમારે તાં ટેન્ક મંગાવા પડતા હતા બહારથી ત તમારે સ્કૂલમાં એવું બધું કરવામાં આવ્યું હતું કે ના?
હા, ભાઈ તમારી વાત ત તદ્દન સાચી છે. કારણ કે આજે આપણે જોઈએ તો પાણીની એટલી બધી તંગી થઈ ગઈ છે કે શું વાત બહોજ બહોજ તંગી છે. આજે આજ જેમ ઉનાળો જેમ ઉનાળો આવે ને એટલે પાણીની સમસ્યા હોય જ. દરેક દરેક જગ્યાએ પાણીની સમસ્યા તો હોય જ. સિટી હોય કે ગામડા હોય અને સિટી કર સિટીવાળા તો થોડા પૈસા અમીર લોકો હોય એટલે એ લોકો તો પોતાનું જે પણ પાણી પીવું હોય એ મંગાવતા હોય છે. પરંતુ જે પણ ગામડા વિસ્તાર છે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના જે પણ વિસ્તારો છે એમાં પાણીની એટલી તંગી હોય છે કે બો જ તંગી હોય છે. એ લોકોને યોગ્ય રીતે પાણી મળતું નથી. પાણી કોઈ વાર મળે છે પરંતુ એ પણ ચોખ્ખું નથી. પરંતુ એ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે એ લોકો આવું આવું ધોડું ધોડું એટલે કે જે પણ પાણી મળે એ એમાંથી એ લોકો ચલાવતા હોય છે અને એ લોકોને એટલી તંગી થાય છે કે એ લોકો સરકારની માંગણી તો કરે છે જે પણ સરપંચ રે એ લોકો સામે રસ એ એ સમક્ષ રજૂ કરે છે પરંતુ એ સરપંચ લોકો પણ એ લોકોનું યોગ્ય રીતે નિહાર નથી આપતા અને એ લોકો કેય સે કે જે પણ પ્રોજેક્ટ આવહે એટ-એટલે એનાથી તમારું ભલું થશે. લોકો કોઈક વાત એવું જ કરે છે કે એ લોકોની જમીન એટલે કે જમીન માંગે કે આ આ પ્રોજેક્ટ પાણી માટે છે તો અમે આ જમીન આપો પરંતુ એ લોકો પોતાના પેસા એમાંથી કઢાવી લેતા હોય છે, પોતાના માટે. તો શું ભાઈ તમારા વિસ્તારમાં પણ એવા સ છે
હન, એવા કારણ અમે અમારા વિસ્તા - વિસ્તારમાં જોયા હતા. એમ કે, કૂવા ખોદવા માટે એ લોકો પહેલેથી અરજી કરતા હોય સે ને તેનું અડધું કામ ત પતે ને એવું કે કાંઈ કારણ સરપંચ લોકો જણાઈ દે કે ગ્રાન્ટ ના આવી અન્ય કારણો બતાઈ દે તેથી ઘણા બધા અડધા પ્રોજેક્ટ યોજાયેલા એ બી કેન્સલ થા યો અડધું કામ થઈ જાય અડધું તેવું થયેલ રેહ રહી જતું હોય. તેથી ખેડૂતોને કઈ ખેતીમાં ને એવી જગ્યાએ પાણીની સગવડ પૂરતી મળતી નથી ને ખે-ખેતીન તો દૂર વાત પણ ઉનાળામાં વિવિધ અનેક વિસ્તારો હોય ને તાં પીવાનું બી ન મળતું હોય. તેથી તે લોકોને એટલીસ્ટ પીવા માટે ત પાણીની સરકારે સુવિધા કરવી જોઈએ ને આ બધી માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર મિત્ર તમારો.